જય શ્રી કૃષ્ણ કેમ છો.
જય શ્રી કૃષ્ણ હું મજા છું તમે કેમ છો.
હું પણ મજામાં છું શું કરી રહ્યા છો.
બસ એ કછ નહી કછ પ્રોજેક્ટ લિખી રહીશું.
હા હા જોને પ્રવાસ એ આપણા જિંદગી માં કેટલું જરૂરી છે મનોરંજન માટે. આપણા રૂટન ન. અ દિવસોમાંથી આપણે જો થોડોક સમય કાઢીને ક્યાંક ફરી આવીએ. તો આપણું મન ફરીથી કેટલું ઉત્સાહિત થઈ જાય છે નહી.
હમ બિલકુલ સાચી કહો તમે કે જયારે આપણને રોજિંદા. હા જીવનથી થોડો સમય કાઢીને ક્યાં ફરવા જઈએ. ત્યારે મન તાજું થઈ જાય.
બિલકુલ સાચું કહો છો તમે આપડ જારે પણ અ. અ પ્રવાસ માટે જઈએ તો આપણે કેટલા નવીન અનુભવો થાય છે. ફરવું એ મારું સૌથી પહેલો શોખ છે. કે જ્યારે પણ આપણે. વરસ દરમિયાન એક કે બે વખત ક્યાંક ફરવા જરૂર જવું જોઈએ. એનાથી આપણે આપણને બહુ બધી જાણકારીઓ પણ મળે છે.
સાચી વાત કણ સોતા મેમ. મને તો પહાડ અને પ્રાકૃતિક સ્થળ. જોવા ખુબ ગમે છે પ્રાકૃતિકની નજદીક જોઈએ જઈએ. ત્યારે મન શાંતિ મને મને છે.
બિલકુલ સાચું કહો છો તમે. મને પણ અ પહાડી પ્રદેશો પર જવા. પછી કુદરતના જે નજારા છે એમને નજીકથી નિહાારવાનું બહુ જ મહ. મન થાય છે અને વરસમાં એક કે બે વખત જયારે બાળકોની રજા. ઉજા પડે ઉનાળામાં વેકેશન પડે કા તો અ. શિયાળામાં જે મિલીિકેશન પડે છે. ત્યારે અમે જરૂર થી ગોઠવીએ છીએ ક્યાંક પ્રવાસ જવાનું. અમે થોડા સમય પહેલા દ્વારકા સોમનાથ. અ એવી જગ્યાએ ગયા હતા. એવા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાથી પણ મનને શાંતિ મળે છે.
ા બિલકુલ સાચી વાત કહો છો તમે. મને પણ બી ઐતિહાસિક સ્થળ. જોવા ગમે છે અત્યારથી. આપણી દેશની ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે ઘણું જાણવા મળે છે. ઓર યાત્રાથી માત્ર મનોરંજન નથી પરંતુ. પણ જ્ઞાન માં પણ વધી જાય છે આપણે અલગ અલગ લોકોની. જીવન શૈલી અને રીતિ રિવાજ વિશે જાણવા મળે છે.
બિલકુલ ચોક્કસ વાત કરી તમે. એનાથી આપણને બહાર કેવી રીતે રહેવાનું. અ બાળકોની જો જે બધી વસ્તુઓ એ લોકો પુસ્તકો માં વાંચે છે. એ સિવાય એ લોકોની. જાણ નો અનુભવ થાય છે જેનાથી એ લોકો બહુ બધી વાતો શીખે છે. જેમ કે તમે કીધું કે બહાર જઈએ તો આપણને ખાન પાાન ત્યાંનું રહેણી શહેણી. કેવા રિવાજો છે એના વિશે પણ વિગતવાર જાણકારી મળે છે. અને આપણે જોઈએ તો જે પણ બધે બધા જ શ. ેરની અલગ અલગ. પ્રખ્યાત કઈક ને કઈક વસ્તુ કઈક ને કઈક જગ્યા હોય છે. તો આપણને જય્યારે એની મુલાકાત લઈએ તો આપણે એના વિશે. હમ જાણી શકીએ છીએ. આપણે પુસ્તકોમાં વાંચીને પણ જ્ઞાન મેળવી શકીએ છીએ કેટલી બધી. જગ્યાનું પરંતુ એક તો વાસ્તવિક જોવું અને એક તો પુસ્તકમાં વાંચવું. બંનેમાં કેટલું અંતર હોય છે નહી
હમ બિલકુલ સાચી વાત કરો છો તમે અને પરવાસ દરમિયાન પરિવાર સાથે સમય એ પસાર કરવાનો અવસર પણ મળે છે આથી સંબંધો વધારે મજબૂત બને છે ઓર યાત્રા કરવાથી સમય આપવા
હા બોલો બોલો
યાત્રા કરતા સમયે આપણા સ્વાસ્થના અ નું ધ્યાન રાખવાનું જોઈએ અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તે જ ધ્યાન રાખવું જોઈએ
બિલકુલ એકદમ ચોક્કસ વાત કરી તમે કે આપણે પ્રવાસ કરીએ આપણા મનોરંજન માટે કરીએ છીએ એટલે મનોરંજનમાં આપણે એ કદી નહી ભૂલવું જોઈએ કે આપણે પર્યાવરણને નુ નુકસાન નહીં પહોંચાવું જોઈએ આપણેે પર્યાવરણ ની કાળજી રાખવી જોઈએ પ્રવાસ દરમિયાન કોઈ પણ પ્લાસ્ટિક એની એને જે પણ વપરાશ કરીએ છીએ આપણે એને આપણે ડસ્ટબિન કે કુડેદાનમાં જ નાખવું જોઈએ આપણે અ કોઈ પણ નદી નાળામાં જયારે નાળાની નજીકે ફરવા જઈએ કોઈ પણ નદી ની મુલાકાત લઈએ છીએ તો એવું નહીિ કે આપણે જે પણ અ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ તે ત્યાં જ કરીએ પર્યાવરણને દૂષિત કરીએ એવું નહી કરવું જોઈએ આપણે અ સભ્ય નાગરિક તરીકે પ્રવાસ કરવો જોઈએ આપણે જે અ આપણી સા પ્રાકૃતિક ધરોહરો છે એની પણ આપણને કાળજી રાખવી એ પ્રત્યેક નાગરિકનો અ એક નૈતિક કર્તવ્ય છે તો પ્રવાસ દરમિયાન આપણને આ વાતોનું વિશેષ ભાન રાખવું જોઈએ
બિલકુલ સાચી વાત કહો તમે મારા જીવનનો તો એક યાદગાર પ્રવાસ જે માઉન્ટ આબુ નો હતો ત્યાંનું વાતાવરણ હરિયાલી અને શાંતિ નું ખુબ યાદ છે ઓર હમ પ્રવાસ થી આત્માને શાંતિ ભી મલે છે પણ નવા લોકો સાથે મધ મળવું અને નવી પરિસ્થિતિઓને સામનો કરવો શીખવા મલે છે.
બિલકુલ સાચી વાત કરો છો તમે આપણે નવીન લોકો થી મળીએ ફરવા જઈએ તો આપડે કેટલો બધો જ્ઞાન નો વધારો થાય છે ત્યાં નીવેશભૂષા ત્યાં સંસ્કૃતિ ખાનપાન એ બધી બાબતોથી આપડણે રૂબરૂ થઈએ છેએ એવો જ એક પ્રવાસ અમે અ રાજસ્થાનમાં જેૈસલમેરમાં પણ ગયા હતા તો જેૈસલમેર માં પણ ત્યાંની જે કલ્ચર છે. એનાથી વિગત વાર અમે જાણકારી મલી હતી ત્યાં કાલબલિયા નૃત્ય અ ના એક કલાકારો હતા ત એમના સાથે મુલાકાત થઈ હતી તો અમને ત્યાંથી ખબર પડી કે કાલબલિયા નિતય છે એની સાંસ્કૃતિક વિરાસત માં ધરોહરમાં એને સ્થાન પ્રાપ્ત છે અને એની જે અ અ એની જે અ એ હતી ને કલાકાર એને પણ બહુ સારી રીતે પ્રસ્તુતિ આપી હતી તો એ જોઈને પણ અમે બહુ પ્રભાવિત થયા હતા
બિલકુલ સાચી વાત કહો છો તમેં કાલબલિયા નૃત્ય તો બહુ પ્રસિદ્ધ છે નૃત્ય જો દુર દેશ વિદેશોમાં બી પ્રસિદ્ધ હોય ગયો છે
બિલકુલ એને દેશ વિદેશોમાં પણ બહુ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે તો આવી જાણકારી અમે પ્રવાસ દરમિયાન એકત્રિત કરી હતી જ્યારે અમે. અમ જેૈસલમેરમાં ફરવા ગયા હતા.
સાચી વાત કહ છો ઓ વિદ્યાર્થી માટે યાત્રા વિશે મહત્વ, ધરાવે છે શૈક્ષણિક પ્રવાસ. દ્વારા વૈજ્ઞાનિક સંગ્રહાલય મે ઐતિહાસિક સ્મરક માર્ગો મે ઉઔદ્યોગ અને પ્રકતિક સ્થળો મે મુલાકાત. કાર લેવા તેવી વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે વાત પુસ્તકો માં વાંચવાન મળે છે. એ પ્રત્યક્ષ અનુભવો દ્વારા વધારે સ્પષ્ટ થાય.
બિલકુલ વિદ્યાર્થીઓ માટે તો પ્રવાસ એક શૈક્ષણિક પ્રવૃત્તિ તરીકે, અ એમના ભણતરમાં પણ, અ એડ કરેલ છે જોઈએ તો અ શૈક્ષણિક પ્રવાસ. એ એમને બહુ બધી બાબતો શીખવાડે છે જાતે કોઈ પણ સમસ્ય યામાં પડી જાય પ્રવાસ દરમિયાન કેવી રીતે. કે કઈ કઈ બાબતો ન ખ્યાલ રાખવું ક્યાંક આપણે બહાર ફરવા જઈએ તો ત્યાંના અ કેવા રૂલ હોય છે, નિયમો હોય છે. એનાથી પણ અવગત કરાવે છે એટલે જો સા શૈક્ષણિક પ્રવાસ બાળકોના માનસિક વિકાસ અને એમનું જ્ઞાન વધારવા માટે તો બઉ જ. ઉપયોગી છે.
બિલકુલ સાચી વાત કહો આજ કલ તો ઇકો ટ ટુરિઝમ. નું મહત્વ પણ વધી રહ્યું છે. આપને જંગલો મેં પર્વતો, નદીઓ અને વન્ય જીવાનું સંરક્ષણ કરતા કરતા પ્રવાસો નો આનંદ. લેવું ન જોઈએ ઓર પ્રકતિ આપણી અમૂલ્ય. સંપત્તિ છે તો અને, એને જાણવાથી રાખવી આપણે સામૂહિક. જિમ્મેવારી છે.
એકદમ ચોક્કસ વાત કરી આપણેે. પ્રકૃતિની કાળજી રાખવી અને પ્રવાસ દરમિયાન. અ બાળકોને આ વસ્તુઓ ભાન કરાવવું એ બહુ જ જરૂરી થ છે એનાથી બાળકો બહુ બધી બાબતો શીખે છે.
બિલકુલ સાચી વાત હકો છો તમે ઓર આધુનિક ટેકનોલોજી મે
આજ કલ આજ કલ જોઈએ. તો હ શૈક્ષણિક પ્રવાસનો ક્રેઝ બહુ વધી ગયો છે પેલા એ વખતે તો બહુ નજીકમાં અને નાના નાના પ્રવાસો જ કરાવતા હતા. દૂર લઈ લઈ જવા લઈ જવામાં સ્કૂલ પ્રશાસન પણ થોડી આમ હચક જીજક એમ અનુભવતો હતો. પણ હવેના સમયમાં તો. અ ટ્રેન દ્વારા બાળકોને ફરવા લઈ જવામાં આવે છે પ્રવાસ લઈ જવામાં આવે છે. તો બાળકોને ટ્રેન યાત્રાનો અનુભવ પણ એમના માટે બહુ અનોખો હોય છે. અને વિદ્યાર્થીઓ આપસમાં મિત્રો સાથે ફરવા જાય તો એનો પણ એમને એક અલગ જ અનુભવ હોય છે એનાથી એ બહુ બધી બાબતો શીખે છે.
બિલકુલ સાચી વાત કહો છો તમે. ઓ આ હું તો એ કેવું છું કે, યાત્રા અને પ્રવાસ જીવનના નવીન આનંદ, જ્ઞાન અને પ્રેરણા લાવે છે. જે વ્યક્તિ દુનિયાને જોવે છે તો ભી વધારે સમજદાર આત્મવિશ્વાસી અને અનુભવી બને છે.
બિલકુલ સાચી વાત કરી તમે પ્રવાસ નુ મહત્ત્વ બધાના જીવનમાં અનોખો અને અલગ છે. કુટુંબ સાથે સમય પસાર કરવો બાળકો સાથે સારો સમય અને વિશેષ જગ્યાની મુલાકાત જીવનભર યાદ રહે છે એટલે જરૂર થી બધાને પ્રવાસ કરવો જ જોઈએ ચાલો તો ફરી બીજા વિષય ઉપર જરૂર થી તમારાથી ચર્ચા કરીશું આ વિશે માહિતી પ્રાપ્ત કરીને બહુ સારું લાગ્યું પરિ મલિએે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ